હાલો
હાલો
હમ્મ હમ્મ મારે જો અઠાર રૂપિયા આગડી મેં જોઈને અપ્રુવ થઈ ગયા મને લાગે આ પૈસા આવી ગીયા
કેટલા
અઠાણું નતો કે તો અઠાણું મારે આ અકાઉન્ટમાં આવવાના હતા
આ હા
એજો આજેજ કેવો વાર છે ગુરુવાર છે ને તોઈ જો વેલા આવી ગીયા એમ
ઠીક છે મારે તેવું કઈ આયવું છે નઈ
એટલે અઉ અકાઉન અકાઉનમાં તમે ચૂકવણીમાં જોઓ નેગડી
હે
ચુકવણી એને સવજી આપડું ઉપર બતાવે ને પેમેન્ટ એમ બે રૂપિયા ન તો બતાવતા આપડું
હા
ન્યા છે ને જોઈ રિફ્રેશ કર ને હા ન્યા અમારે બતાવેશ અથાણું રૂપિયા આવી ગ્યા ખાતામાં ત્યા આવ્યા નથી મન લાગેગ એ ઉજોઈ આવી જાહે
બરાબર છે ના મારે જ કે થું નથી એવું
એટલે મારે નહોતું મેં આગડી જોઈ ને તો આગળ બેતા એવું
થય ગયું મારે હમણાં જોવું છે હમણા હું કોલ ના કયાં મિનિટો ગણી લઉ બધી પ્લસ કરના કેટલી ખહિત કચેરી ચૂક નહી એમ
ગણવાની હું કરે રાખ ગણવાની હું કરે રાખ ખવાની એમ ના એ પુુંરૂ થાય એટલે ટાઈમ બતાવી દે હે કે હવે એકસો એંસી મિટ પૂરી થઈ ગઈ
બરાબર છે
હમ્મ
બસ હમ્મ આપડે શું આપમાં તો એવું હતું કે પેલા એક ફોન આવી ગયો ભાઈ બન્નો હવે એમાં થોડુંક કામકાજ હતું એક ફોન મે નતું કીધું ફોન નો લોક તોડવાનો છે ડેટા બેકઅપ નું એ બધું એનું હતું તો એમ નામ શેટ કરી દેવાનો હવે જો તમાં જાય એમ બીજો ક ઓપ્શન છે નઈ એ તો એ બધી વાત કરતા હતા એ ઓલા થી થાય સીએમડી થી કદાચ મારા અંદાજે ડેટા આવી જાય નથ આવતા
ડેટા નો આપડે કોઈ ખ્યાલ નહીં હો એમાં તો અનુભવ નથી એટલુ
કોઈ ને હશે
રાહુલને ખબર હોય રાહુલ આવું કઈકઈ મનેધ ખબર પણ એમ કરતો હોય
કઈ કે અત્યારે ખાલી મને બધી ખબર પડે પછ એને ખબર કઈ ન પડતી નહી એને ખબર કઈ ન પડતું
ઓ પછી કોઈ ખ્યાલ ન એક વાર એને પૂછી લેવાય એમ બિહારી છે એટલે એકને ખબર જ હોય
એક બિહારી સબ પે ભારી એવું સે
હમ્મ હમ્મ હમણાં પટના નો એક વિડીયો વાયરલ છે જોયું હોઈ તો
હા હા ઓલું કે ઓલું છોડાઈ ગ્યું ઈ તે ને
બે બેરી ગેટ ને બધું શોરી લીધું એ તમે એ કે તમે બેરીગેટ કે તમે છો બેરીગે અમે તો આંદોલન કરવાના બેગે પેલા સુરી લીધા
હા
પછી પોલીસ ના દંડો લઈને પોલીસ ને મારવા માંડ્યા ને પછી દિલ્હી લ રાષ્ટ્રગીત ગાવા માંડ્યા એમ જણ ગણ મને એમ કે ત તો પોલીસ મારી નથી શેકવાની પોલીસ તો વિડીયો તો પોલીસ તો ઓલી સ્થિર ભી ગઈ એ ઊભું પડે એને પાછું
હા
એટલે આમાં આમ. કે 'એક બિહારી સબ પે ભારી' એમ સાબિત કરીને મત... એ કયેક-કયેક એવું થાય કે સાબિત કરી જ દઈએ એમ.
હા કરી દે કરી દે, વાત તો સે ચોક્કસ. બીજું હું આજ નું કેતો તો ને આજનું જ પેલા સવાર માં જાગી. ને ફ્રેશ થઈને બ્રશ કરી નાહી ધોઈ ને પછી. હજી હું વિચારતો હતો. હું વાલો અહીંયા... કોલ કરવો કે અથવા તો કંઈક કામ કરવું.
હમ.
જે હું વિચારું ને ત્યાં એક ભાઈ આવ્યો, એનો ફોન આવ્યો. કે, આજે વરાપ છે ને કોઈ કામ થાય એમ છે નય કે આપડે મંદિરે જઈએ? કે, અને મંદિરે- - કામ કરવા નું હતું, ત્યાં થોડુંક સાફ સફાઈ ને એ બધું એ કરીએ.
હમ.
તો હું કવ વાંધો નહી હાલો! હું નાહી ધોઇને તો આવું.
હમ.
મંદિરે એય?
હમ.
તો મંદિરે નું શું એનું કે મંદિરની અંદર નો બધો શણગાર કરેલો હોય.
હમ.
રામાપીર દાદા ના મંદિરે ગયો હતો. ગામમાં- - તો શું કહેવાય ગરતા જ તે છે. મોટું મસ્ત છે. તો ત્યાં થી... અંદરથી શણગારવી.
હું તમારે ઈ ગામે આવેલો છે. આપણે સીદસર આપે ઓલો પેટ્રોલ પંપ છે ને? આપડે એમ કેવાય ચામુંડાને ત્યાં થી એ રસ્તો બહુ ખરાબ તમારો, એ રસ્તો.
તો બહુ ખરાબ જ છે, ને અત્યારે ઈ ખરાબ ઈ રસ્તો છે ને જે- - એ રસ્તો આખો- - આખો આમ ડબલ પટ્ટી થાય, ને પેલા ખબર હોય તો વાળ ઉપડ આવેલો! - -
હા, એટલે વાળુંકલા આવે ને એટલે તો કઉ.
હા તે વાળું કર થી આગળ જયારે, મારા ગામડે આવીએ ત્યારે સિંગલપટ્ટી રસ્તો- - તો તો ખબર હોય.
તે તમારું, તમારું ગામ વાળું વાળુંપડ નથી?
વાળુંકડ થી ચાર કિલોમીટર છે અંદારીયા વડ- -
અચ્છા એમ છે. હું વાળું કોડ સુધી આવેલો છે. વાળું કોડ થી- - એક મિનટ મારા ભાઈને ફોન આવે વાત કરી લવ.
હા, તે વાંધો નહી. હાલો! હા, તપાસ એવું કે બધું- - ઓલું કરયુ કે ભાઈ શણગાર બધો ઉતારી લીધો બધું આખું સાફ કર્યું. પછી બધું શું વાળી નાખ્યુંને કમ્પ્લીટ કર્યું. પછી બધું એને અંદરથી ધોઈ નાખ્યું. એટલે જે ઓલું આરતી થાતી હોય ધૂપ થતી. તો હોય ને, તો એની માંસ હોય કે, ને એ બધે લાગી ગયેલી હતી, બરાબર. તો પેલા તો ઈતે કાઢી બધી મતલબ કદડો નીકળી ગયો, અને સાફ થઈ ગયું બધું મસ્ત- - ચમચમાટે- - પછી શણગાર હતો. તો એ શણગાર નો વિચાર શું કરવાનો પાછો કરી નાખવો કેમ? પછી નક્કી કર્યું કે હાલો પાછો નહીં આપડે આને જ ધોઈ નાખીએ. તો પછી- - હ ગોડાઉનમાં જઈ ને જોયું. તો બે બીબા પડયા હતા.
હાલો!
જો કોઈ હા.
આપડે એક કોલ થાય એમ છેડ હું ન જવું.? એ વાંધો નને અડધી કલાક પછી પાસા થાય ત ફીસ છે કે- -
હા વાંધો નહી.
આપડે એક કોલ પૂરો કરી લઈએ, પછી મારે જવાનું થાય તો પછી અડધી કલાક થાય.
હા તે વાંધો નહી.
હ તો કેટલા વાગ્યા ફ્રી છે તમને?
એટલે હવે હું કે આ કોલ પૂરો થાય પછી, જ્યારે તમે ફ્રી થાવ ત્યારે કેવાનું. હું હો તો હો નક્કી નહ બઉ એવું છે.
એમ છે.?
હમ.
તું વાંધ ને ફોન કર ઓલા ફોન હું મેસેજ કરી દે વોટ્સઅપમાં ફ્રી હોય તો બેજો
હા તો વાંધો નહી અમે એવું કઈ કરશું બરાબર.?
હમ એક ફોન તો આપડે પૂરો કરી લે ગમે એમ કરીને ઐ આવે છે અહંયા મારે ઉના જવાની છે. તેમને મુકવા.
છે. આમાં જ ક્યાં પૂરો કરવાનું છે એમ પાંચ મિનિટ છ મિનટ તો થઈ ગઈ છે ચાર મિનિટ રાખવાની પછી ભલે કર નાખે બહાર ન પૂરી છે તો કઈ એવું ક છે નહી જરૂરી
ના એવું નઈ હું બોલીઉ ને પછી આવે તો પછ ફોન ખીચમાં નાખી દે એમ પછી તમે બેલજો
હા તો વાંધ નઈ.
હમ તો શું વાત હાલતી તી આપડી દૈનિક જીવનની ને
હમ.
તો દૈનિક જીવનમાં જો તો હું પેલા મારી વાત કર લવ. કે હવારમા મમ્મી પણ નહોતા એમ બાર ગામ ગ્યાતા.
હા.
ઉઠવાની એ ઉપાધ ન નથી એમ?
અચછા
સવારમા એક ભાઈ બંધ તો એ ફોન આવી ગયો ને પછી ઉઠાઈ ગયો એમ
હમ.
ઉઠવું નહતું મોડું ઉઠવું હતુ, આઠ નવ વાગ્યા આરેમ ઉતારે ને મોડેક થી ઊઠ્યું આઠ હાડા આઠ નવે એમ
ઓહ એટલું બધું મારે અયા ઘરે કોઈ સુુંવાત નથી દેતું.
એટલે મને હુંવા ન દૈતા ઘરે કોઈ હતું નહી એટલે એમ.
મારે તો સાતઉપર થાય એટલે તો ભાઈ બધી કોરથી અવાજ આવવા માંડે.
મારે પણ વાંધો સાડા હતા આ આઠ વાગે છે કી ના
આઠ ના વાગે મારે સાડાસાત ફિક્સ
હમ. એટલે એ ઉઠી ને પછે હુ ઉઠું પણ ભાઈબંધ નો હાડા હાત વાગ્યામાં ફોન આવીજયો ને પછી ઉઠાઈ ગયો એમ
હા હા
કે ઉઠીને પછી ડાયરેક બ્ર બ્રશા કરીયને ઘરના નહોતાાય એટલે નાસ્તાની બાજુ બાપાના ઘરે એટલે અરે જોડે જ રહીએે. નાસ્તો કે નાસ્તો કરીને પછી તીર્થરાજને મેસેજ કરલો હતો એ કેમ ગામમાં છે તો હેરી ગાયક છોકરીને લઈ આવી રમવા માટે કાકાની છોકરી થઈ એમ ભાઈ ની આમ તો તો લાવીને રમાડતાં હોય છોકરીને
અચ્છા
ધીમે કલાક જેવું કાઢ્યું તો તીર્થરાજ નો ફોન એ કે વાંધ ન ફો કરવું હો કે હું
હા.
પછી એને ફોન કર્યો અને એમાં તો તણ ચાર ફોન નને કર્યાં
હમ્મ
જો વાત કરી ત તો બપર થઈ જ ગયું પછી એક પિક્ચર ઓલું હતું પ્રેમમલ પ્રેમલીલા માં કેવું ક હતું નામ. સાઉથ નું બાકી હતું તું જોયું અડધું બાકી હતું
હા.
પછી બપોર નું ખાધું ને પછી સૂતા ત્રણ વાગ્યા આવી અહીંયા બીજે ઘર ધડીક આવીએ ને ફેશ થવા માટેને તી તને પ્પ મેસેજ તને મેસેજ કર્યો હતો ત ત તું કે બપોર પહોંચી એમ ગોવાન ધનમ.
સારો ટાઈમ મળી રહેશે તને પિક્ચર જોવાનું. મને તો યાદ ને છે. મેચ છેલ્લે ક્યારે પિક્ચર છે કેટલો ટાઈમ છે એ હું પિક્ચર નથી જોતો.
હમ્મ
એટલેમ એવું થ આમ આમા ટાઈમ વયો જાય ક્યારેક ફ્રી હોઈએ તો આપડે થડું ધણું વાચીએ. કેમ કે મારા ઘર બને. બરાબર એટલે હું કડી હોય જય સેટીગ વાડો આવે હોય એની ટાઈમિંગ યા વ્યો જાય ત્યારે કેવું હોય તો હું મંદિરે એકાદાવાર ગયો હોય તો ત્યાં આગળ સેવા મા ગયો હો તો એમ ટાઈમ વીયો જાય. તમારે પાસુ એવું આવે નહી સેવા કરવાની.
આવે તનવીર.
હરહ ની વચ્ચે એમ એક વાર.
તે એ સેવામાં તો એમ અમા માતાજી નું મંદિર છે ને હેરી મા છે. કામકાજ હોય તો એઈ કરી નાખે એ કઈ કક કઈક હોય. તે મંદિર સાફ કરવાનું હોય તી. ઝડાને પાડી આયવી એટલે મારે બધા બીર નું નથી. હેરીંગમાંથી બધા પરણી જાય એમ ત ગામ બાકી બધું એ બધ કરી નાખતા એમ.
કાઈ પોતાને પછ કક કઈક જાય ને પોતાને એવું કરી વાળીએ છોડીએ. ન વાઠામ માસ ન વાતાઠાામ માસ. નહી નામ તો લખેલા હતા અને એ કલર નિશાન કરવાના આવે ને. એ બધામાં નિશાન કેરા એવું એવું કામ હોય એમ પછી હમણાં આપે. અ અસાઠી બીજ હતી ને તો રામાવીર બાપાને બીજ કહેવાય ને તમારે મંદિર બે. તં પ્રસાદી નું બધું પાલખીને કઢી એમાં એમાં એ બધા મજા એમ. કાયમી એમની કાયમીની જવાનું.
કાયમી ના હોય મારેથી ક્યારેક હોય પણ નહી મારે અમારે પાસેું દર બીજો હોય દર બીજા ભજન હોય.
હમ્મ દર બીજ અમારે દર બીજ પર હૈ.
પણ બે ભજન હોય અમારા તો પ્રગ્રામ સંતવાણી.
સંતવાણી ને એવું નય અમારે. બીજ ભરાય ને એમાં રમદક બાપા એક ભાઈ છે એટલે એને આવે ને એટલે બધું હોય પણ એત. નું હોય બાર વાગે સેટ આવે એમ.
હા આવું ત.
હા તો પણ એ રાતને પા મોડું થઈ જાય તો પછી એટલે નથી નીકળાતું એમ.
તો.
બરાબર છે.
હમ્મ
નવું નવું એ કે હાલિયા કરે બધું
હા જીવન છે હલા કરે છે.
જ પેલા કુડ જ કોણ સુું જ્ઞાન જતું હોય.
હમ નહીં જાય આપડે ક્યાં હજુ. પછી તરી વર જ્યારે ઉપાધી.
એવું નથી ભાઈ પ્રેશર નથી. નવા લોટ બાર આવશે ને પછી નવા લોટ બાર આવશે આપડી પ્રેક્ટિસ હશે નહીં એટલી બરાબર.
હમ એટલે થશે હા. ત્યાં તો નહી થઈ જાય.
નવો લોટ બાર આવી જ ગયો શું નહી થઇ જાય ત્યાં તો.
નગલ. ત્યાં ગયો.
તો,
એ મા કે બીજા કેવાકમાં,
ગમે એમ ત્યારે,
હા બીજું તો શું હોય હવે એમાં મે હો પછી એવું થોડું રડવા બેઠવાનું હોય કે આને જોએ ને જોઈએ, એ ભાગમાં ન હોય તો શું મળે બીજું કે ભાગમાં શું મળશે છે બીજું શું હોય એમાં,
તારા જમીન છે ને,
ના ભાઈ કહ્યું તો કોને ચઢી ગયા છે પાણી હો ગયા એ,
હા ઠીક વાત,
એઈ કઈ બીજ સેકન્ડ ઓપ્શન આપણા પાસે છે આમાં શું કરવાનું છે,
બરાબર છે. ધંધો બાપા ને,
ધંધોય કઈ નથી.
બરાબર છે.
આપડે આપણે જ ગોઠવવાનું છે ધંધો કરવો હોય તો પૈસા નહી આપે.
એવું છે.
એટલે પૈસા એ ન હોય ને એમ પંદર વીસ લાખ જેટલા રોકડ હોય. એટલા બધા અત્યારે કમાવાનું લોન લેવી પડે.
હમ લોન પોસાય,
હા વાંધો નથી આપણે આ કોલ પૂરો થઈ ગયો તમે મૂકી આવ પછી મેસેજ, કરું.
હા વાધો નહીં ચાલ.
હા.